હા હા ઓ મજામાં હો. હ બેઠાસ હાલ તો.
બરાબર ક્યાર બધા મજામશે?
આવ બધા રડી
હાર તો મસ્ત એક વાર્તા કોહળ હય મજામાં છે.
વાતા વાર્તા હોભડવીશે એમ! એક ઠાકોર હતા. એક ઠાકોર હતા. એના. ક્યારથી હતા એ અને પત્ની
બરાબર.
એમને એક
હ ભલો
એમ કરતા હતા અને દાડા જાતા જતા ઠકરા મરી ગયા.
બરાબર બરાબર.
એટલે આડોશી પાડોશી ભાઈને કીધું કે આ છોકરો નાનો છે. અને તમે હવા ના હો તો એક નવી નવી બાયડી કરો.
હા તો બરાબર છે કરવી જ જોઈએ.
પછી એમ કરતાં કરતાં અરે આ ના આ ના કરતા હતા એમ કે મારા છોકરા ને નવી હવે તકલીફ પડે. એના કરતા ના કરો હારું. અને મને મારો છોકરો બે થોડે થોડે દાડા કાઢી નાખશે. પણ તું કોઈ માન્યુ નહી. અને હારું પારાબોને હર પારવયન નવી કરવરાહી. નવી કરવરાઈ એટલે આ લાયા લાયા જેડી આ ભાઈક જતા કોમે
જ તારીખ કોમમે
કોમી જાય અને આ બાયડી ચીડ થી આ છોકરાનો વખો પાડાય વખો પડે એટલે ખાવા ખાવા ના લે મારે, જુડે એમ કરતા કરતા શ છોકરું સહન કરે જું કરે જું એમ કરતા કરતા પો રા ન થયયો છોકરો પણ હમ પછી મારી ના ખમાણી માને એટલે અને વિચાર કર્યો કે હવે મારું બલું ચોક જતું રહેવું પડશે ને કે મારી મામાં મને
બરાબર મારી જ નાખે પછી તો.
અછા છુક્રો રાતનો નવ, દહ વાગ્જા
બરાબર દસ વાગે હોય જ, હોયજ, હોય
હા, છોકરો બારે નીકળે જ કેમ કે મારણ ઉપેર, ને આકળ્યા હતા, કે મરી જું છે, હવે
હ મરી જ જવું છે, મરી જ જવું છે.
નેકળ, ચ હે હેડ હે, હે હેડ કરતાઠેટેટ જતોછી રાત, હેડયો એટલે
આખી રાડ એઈ, જોશે
એઈગમમાં
બરાબર
છેેડ બેઠો ખબર વહેલો ચાર વાગે, મે એક વણયો વણીયો જાર, પેલા જુના જમાનામાં એમ કે
જુના જમાનામાં બરાબ હા, બ ટોયલેટ જોવા બહાર જવું પડતું
જું પડત જેમ કે પેલા હોય, ઘરે પેલા અ્યારે હાલ, ચાલ વા સંડાસ પેલા નતો, એલે બરે વગડે જવું પડે હમ, એમ કરતા હતા, છોકરોું બેઠું, બેઠું અહીિયાયા રોતું હતું, એટલે પૂછ્યું ચમલા છોકરા રોવે છે. એટલા છોકરો, કે મારા ચેડાં પરર કોઈ સ નહી. હવે શુ.
હા બરાબર છે, વખત કછીડામાં ના
તોું મારે કે જવું છે. અહં ર રહેવું છે, ખાવા પીવા માવા.
હા, બરાબર છે, ખાવા પીવાક મળે એમ
અણીઓ કે, ત તું બેસ અને હું વળ સંડાસ જઈને, આવ એટ તને લઈ જાઉ.
ટન લઈ, જાઉ
એમ કરીને, તો આ બે વસંતઆ બળતા હ શુકરાણ કે, મારા ગાહે. એટલે એના ઘે લઈ, ગે લઈ ગય, એટલે આઉં. ઓણિયા ન એક છોકરો હતો, અને હર ઠાકોુર નો છોકરો, અહં ના એલા, બે ભેગા થયા હા, અને એક બાજુ ગોમ, ન એક વરદાન હતો. એ પરધમના એક, પરધમનોો છોકરો હતો. એમ કરીને રે, તને ભાઈ બંધ થયા. તણ ભાઈ બંધ થયા, એટલે તાઈને હંગત ભણવા જઈ.
હા, ભણવા જતા હશે, સાથે, સાથે અંગત ઘેરા આવે
હવે, પેલો ઠાકુરનો શું છ, એટલે પે વણ્યો અને આપ પર તન છોકરો બે, એમાં દક્ષ બેના દફ્તર ઠાકુર ના છોકરા, પાસે ભેળ ઉપડ આવે
બરાબર, ત્રણ દફતર થાય.
આમાવે.
વાત સાચી છે.
પાસે એમ કરતાં, કરતા આજે
ઘરથી.
હ, આ છોકરો બઉ શિયાળ હ. આ ઠાકોર નો છોકરો, બઉ શયાર પેલા બે થોડાક ઠોઠ જે
પલા બે
છોટ હતા, એ તો વાણી વાણિયાના ઘેર તેને એમ થઈ ગ્યું કે સોકરો આગળ જતો રહે એટલે આ ના પાછળ રહી દોઈડો તો
દોયડો કરવો પડશે દોઈડો કરવો પડશે, મેળ આવ્યો નહી મેળ આયો ન હી. તળાવ હતું વરસાદ હમ્મ, બરાબર.
એટલે દાબબીન તળાવ ભરણું અને પછી આમાં એક અંચલો અને એક અંચલી બે તાર તરતા હતા.
કરતા હતા
હવે આખું ગોમ સગડોળે સડી ગ્યું કે આપડા તળા આપણા ગમમાં તળાવમાં બે જનાવર આયા સે, હવે શું છે કોઈ ઓળખતું નતું.
કોઈ ઓળખતું નથી બરાબર.
હા કે આમ આપડું શું છે આવાનું બે ક તારે છે જબર
બરાબર.
આ બે તારીને ભયબંધ કે હાડો આપડે જોવા જા આખું ગમ કે સે કે આ સિવ સે સિવ સે હમ્મ, તઈળે જોવા ગ્યા. એટલે પેલા ઠાકોર નો છોકરો હતો ઓ હો હો આ તો કે ગા અંસલો ન અંસલી સે આમા આખું ગમ સગડોળે સડ્યું સે.
શું જનાવર, શું જનાવર. હમ
હ હ અંશલો ને અંશલી
અંસલો ન અંસલી હતો.
એટલે પેલા પેલા સો સોકરા કે તમસી ખબેર કે મને તો બધી ખબેર છે કે આ અંચલો ને અંચલી છે કે, એમ. એવું હે.
હ
તે કે એમ સી વીના ઓળખવાના જો કે તે હોયથી બંદૂક ની ગોળી મારે, અને તો એ અંજલી એ એની અંચલી સે ને એ બની મો હું અમ કરશે ફૂ એટલે કે એને એમ કે મારા હૈંસ ને કોઈ મારે ની એમ.
મારે નહી, અંશ ને ના મારે કોઈ.
પસી આપડે જયા ઘેર, ઘેર જાય એટલે વાત કરી. કે આખા એની માં ને, કે મામા આ વણિયા એ વણિયાન છોકરે, મામા કે તળાવમાં કે બે જનાવર આયા છે ને, ઈ તો કે કોઈ આખું ગમ કોઈ ઓળખતું ન
આખું ગમ ઓળખતું નથી, હ સીજું ઠાકોર નો છોકરો પછી, હંસલો ન હંસલી.
હમ્મ. કેમ કેવ પસી અમ વણીયો કેવો મારી તો નાખવો જ પડશે કે કોક કરીન. તે ઓને તો ચેાર ના લાડવા બણાયા.
જેઝેરના લાડવા
કોણ આયા
લાડું વાતાવરણ બનાયા.
બે ચાર પણ આયાને એક એક ચાર નો પણ આયો કોણ જેમ કે પેલા તઇન ભાઈબંધ
ત્રણે ભાઈ બંધ ચાલ બંધ મોટો હા મોટો છેેર ન બનાવે ના બે નાના નાના બના્યા પળા બરાબર ઓળ ખાય
ગમના શમાળે કોક નાટક આવ્યું નાટક ત્યારે બધા જોવા સારું બધું ગમ જાય એટલે અરે તઈને ડ તાર કે આપડે કે વાઝ
આપણે નાટક જોવા જઈએ બરાબર
તંગ હેદિયા હેદીયા અંદે હ પેલા વિચાર કર્યો કરને વણિયાન શો કરે કે કોઈ આપડે તો પૈસા ભાઈ નહી અહી કોઈ પદ દહ રૂપિયા નાટકમાં હલવાના થાય તો આપડે શું કરી છે
હારી તો આપણે શું કરશું બરાબર વિચાર સારો હતો
ઠાકોુર નો છોકરો કે તમે દેવ હોય બેહો
અને મુું કે પૈસા લઈને આવું એટલે પેલો વણિયાન છોકરો કે ના ભાઈ તારેા પૈસા લેવા ના જવરાય કે પૈસા તો કે હું લઈને આવું છું
પૈસા હું લઈન આવશે બરાબર છે વાત સાચી છે વણય છોકરો જ્યો દાર વાસણમાં
એના કરતા લાઈન તર બે મોઢા ખાતો જઉું એટલા વણિયાને છોકરે જઈને કોઠામાં જોયું હા રસોડામાં એટલે લાડુવા ત એને પડ્યા હતાા એટલે એની મા આ ભાઈ એ વિચાર કર્યો કે અમારા તાઈને ભાઈબંધ હારું બણવેેલા છે મારી બાઈ મારા સારું મોટ મોટો લાડુો કર્યો છે આમ પેલા બે હારું ન મોટો લાડવો હતો જ જાર વાળો ઈ ર આખો ઠબાયો ખાઈ જો ખાઈ પાણી પીણ હોય એ કર્યું ને બે મિનિટ થી ને ભાઈના ભૂક્કા નીકળી જાય
હા હા હા ભૂકા નીકળી ગયા મરી ગયા
મર્યા એટલે પેલા બે તો વાટ જોઈ જોઈ જોઈ જોઈઈને થાય છે કે હુ આ ભાઈ બન ચમ ના હજુ ભાઈ ચમ ના તે પેલા પાસા બે ઘેર આવે ઘેર આવે આ તો બે ભાઈ તો મરેલા પડ્યા. એને વાત જઈને કીધું કે મામા કે તમારો છોકરો કે મરી ગયો છે કે શે ના કે મરી જ કે શીખેર અમને તો ખબર ને અમે તેવ નાટક જોવા જતા હતા અને કઈ પૈસા લેવા ઘેર આવ્યા હતા.
પૈસા લેવા ઘેર આયા હતા
તે જોયું તો ભાઈ મરેલા પડ્યા એટલે એને ખબીર પડી જી કે મારડું મેં દગો કર્યો અને મારા દગો ભોગવવો પડ્યો પછી ઠાકુર ના સુ વિચાર કર્યો ભાઈ આપડે હવે કોઈ નેકળી જાવું જોઈએ પડ સે એ ઠાકોર ન છોકરો ઠાકોર નો છોકરો નીકળી ગયો. અને પેલો છોકરો મરી જ્યો અને ફદન નો છોકરો જોયોય. અમાતી હા હવે
હવે દસ મિનિટ થઈ છે અગિયાર મિનિટ બધી વાતો કરવાની છે એક તો કો એક હતી ચકકી
કે ચાક ચાકી બઆના ચાકી બિયાના
વી આના
તે ખડબડ ખડબડ કરતા હતા.
બરાબર, ખરબર-ખરબર ખબર-ખરબર.
રાતના ખડબડ કરતા તો હવા દેતા નતા
એમ તો
એટલે ઘર ધણીયાળી ઉઠી ગને તે ચકીને માળામાં તો માય જ છે.
હા હા મારી નાખી મારી ના
મારી એટલે આ તો ચકાપઈને ઈચ્છા થઈ ગઈ કે હવે મારો વા તો વાળવું જ પડશે એ ચકો આગળ હેડયા.
હેડયા ચકો વાગળ હેડયા
છી ત ચો.
વિંચી તક
હમ્મ વિન્ચિન કે વિચિન ભ વિન્સી કે ચકા ભ ચકા ભ
ચકા પય ચકા પઈ જીટલે મુનસ મુનસ ત કે શો બએ શ મારી ચકો વેન વાળવા જા કી ભોલામે
મડી આગળ હે ગ કુતરા થ ચકા ભ ચકા ભ